મજામાં મજામાં ભાઈ. તમે કેમ છો?
ભાઈ મેં પણ મજામાં મારી અવાજ આવતી છે ને કલિયર.
ક્લિયર આવતી છે ભાઈ.
એમ કે મારી મારી બાજુ શું બહુ વરસાદ ચાલતું છે એ માટે થોડુંક ક્યારે થાય નેટવર્કનો ઈશું તોમને કહેજો ઠીક છે.
હા હા સારું સારું કેવું કેવું પસ હા ભાઈ એ જમી લીધું.
શું જમ્યું આજે.
કઈજ નઈ ઢોકલા ને શાક જમ્યો ભાઈ.
હમ હમ ચાલો હારું છે ભાઈ જમી લીધું વેહેલા.
હમ હમ સારું તમને તમને જમ્યું કે નહી?
જમી લીધું ભાઈ આજે શું બનેલું છે તને ખબર છે?
શું શું ભાઈ મને કેવી રીતે ખબર પડશે ત્યાં શું બનેલું છે.
મારી બાજુ મારી બાજુ ચુસ્તા રોટલી અને શાક બનેલો હતું.
રોજ્જે ચુસ્તા રોટલી મજા આવે હા તો ભાઈ બહુ સારી શાક છે ભાઈ.
એ પેલું બધું એ પાંચ પ્રકારની બાજરા અને જવ આ બધું મિક્સ કરીને ચુસ્તા જેવો ભણેલો હતો.
ઓ સારી સારી કેવી કેવી લાયગી.
મને તો ભાઈ થોડુંક એમ મેં જમ્યું નહી તમે અ જમવાનું છો તો બોલજો મે તમે અહિયાં થી પાર્સલ મૂકો.
ની ની ભાઈ ન એટલું નઈ કરવાનું રહેલું મને પનની જમવાનું હું જમી લીધું છું ભાઈ. ઓર શું આજે. કઈ વિશે વાત કરીએ કઈ બતાવો ભાઈ તમને.
મેં તો વિચારએ કરું ભાઈ આપડે વાત કરીએ સોશિયલ મીડિયા નું બેડ અને ગુડ. થિંગ શું છે?
અચ્છ અચ્છા સોશ્યલ મીડિયા નો એ તો સારી સારો ટોપિક છે, ભાઈ મજા આવશે.
હું તમે બતાવ. કે આજે તમે જોમેં આજે શું કરતો હતો. આજનું ટોપિક મેં કેવી રીતે લીધું. કે આજે મેંઅ તમે ઓફિસમાં હતો. અને એક કોલેજ નું મારો વર્ક આવ્યો હતો. કે ભાઈ આકે તમે એક પ્રોજેક્ટ બનાવો છે. અને કાલે તમે સબમિટ કરવું છે, પ્રોજેક્ટમાં પીપીટી હતું. અને વર્કી મોડલ હતું, અને એક્સપિરયન્સ હતું. ગ્રુપમાં હતું તો બધા ગ્રુપમાં ડિઈવાડ. થઈ ગયો તોકે વર્કિંગ મોડલ બે માણસ કરશે બે માણસ આપડા આંખ. એપ્ન કરશે અને બે માણસ પીપીટી બનાવશે. તોમેં વિચારતો હતો, ભાઈ બે દિવસમાં કંય પીપીટી બનશે. એ એટલા જલ્દી કયો કયો પીવીટી બની જશે. તોઆ ટોપિક હતું આપણું, સોલાર એનર્જી ન ઉપર કંઈ એક ટોપિક હતું કે તમે કેવી રીતે. સોલાર એનર્જી નો ઉપયોગ, કરીને હા ઉપયોગ કરીને તમે બેટરીમાં. કરીને પાવર ઇન ફ્યુચર તમે યુઝ કરી શકો અત્યારે શું, અ આપડેવીઈ વેહકલ ન ચાલતું છે, ને તો એમાં પણ થોડુંક સોલાર હા, સોલાર વાળું અપડેટ ખાતું છે, તો અત્યારે. આવ્યો નથી માર્કેટમાં લેકન આવવાનું છે, એ પણ તો. એના ઉપર પીવીટી બનાવો હતો, તોમેં વિચારતો હતો ભાઈ કેવી રીતે બનશે બે દિવસ. અચ છે, આપણી પાસે અને આપડું લંચનો ટાઈમ તો નીકળી ગયું છે,
હું.
તોમેં અને મારો પાર્ટનર વિચારતો હતા, વિચારતા હતા તો આપડે સોશિયલ મીડિયા થઈ ગયા. સોશ્યલમીડિયા પર, એ આ વિષ માટે આપણે સર્ચ કરીએ શું છે, કેવી રીતે છે શું. આમાં કરી શકીએ આપડા પીપીટીમાં શું શું નાખી શકીએ કેવી રીતે આપણે, સ્લાઈડ બનાઈએ એવી રીતે આપણે, પેજહા બધું જાણકારી એક્ઠા કર્યું, અને એમના પછી પણ મને એ થોડુંક વિચારતો હતો કે શું લાગે. આખું આમાં એતો બધું આઈડિયા આવી ગયું લેકન લખવાનું શું છે, એ વિચારતો હતો. તો તમે યકીન નહીં કરશો કે, તમે જેવી રીતે સોશિયલમીડિયા યુઝ કરશો, ને તેવી રીતે તમારું કામ થશે તમે ગુડ. રીતે ઇસ્તેમાલ કરતો ગુડ થશે બેડ રીતે ઇસ્તેમાલ કર બેડ થશે. તોમેં એ અત્યારે એ આઈનું જમાનું છે.
હા.
આપડા સોશિયલમીડિયા માં એઆઈ પણ આવી ગયું છે. તોમેં વોટ્સઅપ, આપણા સોશિયલમીડિયામાં વોટ્સઅપ, ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આવે. તો વોટ્સઅપ મીડિયા પેલા મેટામાં સર્ચ કર્યું કે ભાઈ મને આવું જોઈએ. અ મારો આ પ્રોજેક્ટ છે, સોલાર નો ઉપર મને આપીપીટી બનાવો છે. તોએ ડાયરેક્ટ આખું પેલું પેરાગ્રાફ જેવું એ બતાવી દીધું, સ્ટેપ બાય સ્ટેપ, તમે આ આ પોઈન્ટ પર આ કરી શકો તમે આ ઇમેજ વાપરી શકો તમે અહં પેલું પોઈન્ટ આપી શકો કે આ આપડું એડવાન્ટેજ છે, આ આપણું ડિસએડવાન્ટેજ છે, આના માટે આપણે આ કરી શકીએ એમના માટે આ કરી શકીએ અગર વરસાદ ન થાય તો આપણી પાસે આ બે અધર ઓપ્શનલ છે, અને આગ
હા તમને બધી જાણકારી આપી દીધી.
બધી એ ટુ-ઝેડ જાણકારી આપી દીધી તો એ એના પ્રમાણે મેં તો વિચારું કે મારે મારી રીતે તો સોશિયલ મીડિયા જ છે.
હા અરે હું પણ એમજ મારો પણ એવું હું આર્કિટેકચર ભણું છું. તો મને પણ એવું મતલબ તમને કઈક પુરાના આપણેે પુરાના જમાનાની કઈક સ્ટાઈઇલો આપણે યુઝ કરવું હોય. એ બિલ્ડિંગ બનાવવા માટે કે એમ એમનું કલ્ચર કઈક પુરાનો કલ્ચર જોવા મળશે આપડે કઈક બિલ્ડિંગમાંવું ડિઝાઇન કરવાનું ભાઈ એ જો જોઈને તમને લાગશે કે હા ભાઈ આ તો કઈક પુરાના જમાના ની કોઈ બિલ્ડિંગ હોય એના કઈક રાજા મહારાજા ની કોઈ બિલ્ડિંગ હોય તો હ આપડે આપડા મને પણ પોતાના કે ભાઈ પ્રોજેક્ટ મળે છે, કે ભાઈ તમને એના ઉપર આ પીપીટી બનાવોને કઈક કેવી ડિઝાઇન સોચો કે એ પુરાના જમાના લાગશે તો હવે હમને તો આપડા લોકોને તો ખબર નહી કે ભ પુરાના જવા લોકો કેવી રીતે તે ઉપયોગ કર કેવી રીતે ઉપયોગ કરતા હોય કે કઈક માટે રય યુઝ કરતા હોય એ આપડે લોકો તો ખબર નહી હોય તો એ પણ એવી સોશિયલ મીડિયા પર જઈને આપણે એ આઈથી હું વિચાર્યું કે ભાઈ પેલા લોકો ન કેવી રીતે બિલ્ડંગ બનાવી ને કઈક મટીરયલ યુઝ કરવા કરતા હોય એ સમયે શું વસ્તુ લાગતી હોય કઈક મટીરિયલ જરૂરી હોય એના યુઝ કરવા અને કઈક કેવી રીતે વિચારવાનું જોવા માટેને બનાવવાના પહેલે કેવી રીતે સોચવાનું કઈક વિચારવાનું હું પણ એમ રિસર્ચ કર્યું હત એ આ બને પણ બધ બધું ડિઝઇન આપી દીધા અને એવી રીતે તમને જણાવો ને એવી રીતે તમને સોચીને આ ડિઝાઇન બનાવી શકશો તમારા પાસે કેટલા જગા છે, એના ઉપર એવી રીતે તમે કરી શકો બધું જાણકારી મને આપી દીધા આપણા ઉપર છે. પણ હા એ સોશિયલ મીડિયા પણ એ ખરાબ પણ છે, તમને જોયું હશે કે ભાઈ સોશિયલ મીડિયા થ્રુ તમને કઈક ઇન્સ્ટાગ્રામમાં કઈક તમારો પોસ્ટ મૂક્યો હોય કઈ તમારો વિડીિયો ને બ્લોગ ને કઈ પણ તમને મૂક્યો હોય ને એના એના એના કે કોઈ ડિજિટલ સ્કેમ વાળું કોઈ હોય તો એના ફ્લિપ કઢીને તમને મતલબ તમને કઈક વોટ્સપ હા બ્લેકમેલ કરે તમારો બુુ બંધુ ફોટો એઆઈ જરેટ કરીને તમને બ્લેકમેલ કરીને ભ પ પસો માંગ સ્કેમ કરવું સાયબર ક્રાઈમ જેવું બહ ચાલી રહ ચાલી રહ્યું છે. એટલે સોશિયલ મીડિયા સારું તો છે, ભાઈ આપડે સારું રીતે એનો ઉપગ કરશે તો સારું છે, આપડે કઈક જાણકારી હોય તો તમને યુટ્યુબ પે જઈને કંઈક જાણકારી લઈ શકશો કંઈક ભણવાનું હોય તમને તમને કે કીધા કે ભાઈ મને પીટી ન કઈ ખબર નહ હતા બટ હું ગઈ હું એઆઈ થી પૂછ્યો ને મને બધું ખબર પડી ગઈ કે કેવી રીતે બનશે ને શું? મૂકવાનું હોય એમાં શું ડિટેલ્સ મૂકવાનું હોય એ તમને બધું ખબર પડી ગઈ તો એઆઈ તો મતલબ સોશિયલ મીડિયા તો સારી રીતે છે મતલબ તમને ઇન્સ્ટાગ્રામ પર આપડો તમને શું મુમેન્ટ એન્જોય કર્યો હોય તમને કઈક બહાર ફરવા ગયા હોય તો તમને ત્યાં સ્ટોરી મૂકીને તમને દિલ નું પણ એનું શાંતિ લાગે ક્યાં ભાઈ અયા ફરીને આવ્યા એ સોશિયલ મીડિયા પણ બધા તમારા દોસ્તાર લોકો જોઈ જ્યાં ભાઈ કે
એમ તો એ ઉપયોગી છે પણ એનું ડિસએડવાન્ટેજ પણ બહુ છે, કે તમને કંઈક સ્કેમ્પ કેમથી બચવાનુ
હમ ડીજટલ અરેસ્ટ આપડા સાયબર ક્રાઈમ હેકિંગ આ બધું થી.
ઓનલાઈન તમારા નંબર નીકાળીને કઈક લોકો, હા ઓનલાઈન ફ્રોડ હા હા નહી તમને કઈ નહી તમ તમને સુન્યા હોય કે ભાઈ તમને વોટ્સઅપ પર કઈક લિંક આવે તો તમને વિચારો કે ભાઈ આ શું લિંક છે, એક બાર ઓપન ઓપન કરીને જોવુ, તમને એના ઉપર ક્લિક કરી લે બધું તમારા અઉન્ટ તમારા બેંક અકાઉન્ટ હેક થઈ જાય, અને તમારુ પૈસો પૂરી નીકાળી દે ટ્રાન્સફર કરી દે હેકર એવું પણ સ્કેમ બવ થાય. એટલે સારું તો છે, પણ રિસ્કી પણ છે. પણ આપડે સારુ કરવુ જોઈએ. એમ નહી, કે ભાઈ કોઈનો કોઈને આપડે આપડો ઓટીપી ની બતાવવું જોઈએને. કઈક આપડો પાસવર્ડ નહી બતાવો જોઈએ. આપડું પર્સનલ લાઈફ નુ આપડે પર્સનલ જ રાખવું જોઈએ, એમ નહી. તમને સોશિયલ મીડિયા, પર બધુજ તમને ઓપનલી મૂકીદો અને કેમ કેમ બધા લોકો, સારા નઇ હોય.
હ હ
કઈક ના તો એ તમના એ વિડીયો છે એ મિસયુઝ કરીને તમને જ કઈક કરી શકે ભાઈ
હ હ બ્લેકમેન કરી શકે એમ
એટલે એમ નઇ કે ભાઈ તમને એકદમ સારી રીતે તમ પુરા ઓપન થઈ, જવાનુ સોશિયલ મીડિયા પર કઈ પણ મૂકી દેવાનું તમારા લાઈફમાં શું થાય તઇ પ્રોબ્લેમ હોય કઈક પણ હોય, બધું જ મૂકી દેવાનું એમ નહ તમારુ પર્સનલ લાઈફ પર્સનલ રાખવાનું અને પબ્લિક લાઈફ પબ્લિક રાખવાનુ એનાથી કે તમને ભ ભાઈ સ્કેમ થી પણ બચશો ને તમને એકદમ સારી રીતે તને સોશિયલ મીડિયાનો પણ સારી રીતે ઉપયોગ કરી શકો
હમ હમ એ તો વાત હાચી જ છે.
હ કઈ કઈ માર હ ભાઈ જન જાણકારીમાં ઘણા લોકો સાથે થયુ છે ભાઈ સ્કેમ એટલે હું તમને બતાવું છુ, ભાઈ
ઓકે ભાઈ ચાલો સારું છે, મારે હસાબ થી તો ભાઈ સોશિયલ મીડિયા નુ તમે જેવી પ્રમાણતામાં યુઝ કરશો નો એવી રીતે તમે પટલું આન્સર મળશે અને એડવાન્ટેજ મળશે અને અગર તમે ડીસએડવાન્ટેજ યુઝ કરસો તો એવી રીતે તમારી સાથે કેમ થશે અને આ થોડુંક અ સાવધાન પેલુ કામ કરવાનું આપડા મોદીજી સરકારે યા આપડું પોલીસ ગુજરાત પોલીસ ગવર્મેન્ટ પણ આ વન ઝીરો નાન ફાઈવ વાળું એ એક્ટવેટ કર્યું છે, સાયબર ક્રાઈમ માટે અગર તમારા હાથે કઈ ફ્રોડ થયેલું છે, તમે તરત જ કોલ કરીને એ બધું કરી શકો હમ
એ પણ સારું એક ચીજ નીકળ્યું છે, ભાઈ કે તમને હવે સોશિયલ મીડિયા થી તમને આપણું પોતાનો જ રીલ મૂકીને તમને કઈક બ્લોગ પસંદ હોય, બનાવવાનુ બલોગ ઉડાલીને તમને એના સારી રીતે તમને ઈન્કમ કમાવી શકશો ભાઈ એ પણ એ પણ બહ સારી હા તમને જો પોતાનુ હા, પોતાનું જો લાઈફ તમને જીવ છે, ભાઈ, તમને સોશિયલ મીડિયા પર. મૂકીને, એનો સારી રીતે તમને ઉપયોગ કરીને. એનાથી બહુ પૈસા તમને જોશો તો, ભાઈ, યુટ્યુબ ને પોતાની લાઈવ સ્ટ્રીમ કરીને, ગેમિંગ કરીને, બધાથી કરીને, સોશિયલ મીડિયા થી બહુ પૈસા કમાય, તમને ભણીને નહીં કમાઈ શકતો એ એટલા પોતાના પ એ સોશિલ મીડિયાથી કમાવે. એક એક એડવર્ટાઈઝમેન્ટ થઈને, બરાબર. એટલે એનો સારું ઉપયોગ, હા, એ લોકો તો સારું ઉપયોગ કરીને. પૈસો કમાવે છે, ભાઈ, એટલે.
હ, ચાલો, ઠીક છે, આપડે પણ કરીશું. ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હા.